હાલો.
શુ તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો હવે ક્લિયર અવાજ સાંભળાઈ રહ્યો છે, શું મારો તમને અવાજ સાંભળી રહ્યો છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે, તો હું આજે જે તમને જે પાણી પ્રદુષણ ખુબ વધી રહ્યું છે, તેના વિશે થોડી વાતો કરવા માંગુ છૂ અત્યારે તમે જોવા જાવ તો કંપની છે, ઘણી બધી કેમિકલ કંપનીઓ છે, તે જે તેમનું ગંદુ કેમિકલ અથવા જે ખરાબ ક જે પાણી અ કેમિકલ નીકળે છે, તે લોકો તેને ખંકામાં જે અથવા જે ખાડીઓ હોય છે, અથવા જે નદીઓ હોય છે. તેમાં છોડી દેય છે, જેના કારણે અત્યારે ખુબ વધારે માત્રામાં પાણી પ્રદુષણ વધી રહ્યું છે. તો અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા લોકો હોય છે, જે નદી માંથી પાણી લઈને કપડાં ધોય છે. અથવા તેમાંથી વાસણ ઘસે છે, અને પાણી મેળવે છે, તો જેના કારણે અયારે તેમનામાં ઘણા બધા રોગો વધી રહ્યા છે, અત્યારે તમે જોવો છો કે પાણીના લીધે ખુબ ઘણા રોગચાળા વધી રહ્યા છે, તો તેને પર આપણે જો નિયંત્રણ મેળવવું હોય અથવા રક્ષણ મેળવવું હોય તો આપડે આ બધું ઓછું કરવું પડશે જેથી કરીને જે પાણી નુ નુકસાન ઓછું થઈ રહ્યું છે. તો તે બાબતે આપણે થોડી ધ્યાન દોરવી જોઈએ જેથી કરીને લોકોને તકલીફો ઓછી પડે અને લોકોને તકલીફો ઓછી થાય તો તમારું શું માનવું છે, આ બાબતે
તમારે કે છે, આજના જમાનામાં પદુ આપણે પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે, જેથી કરીને આપણે જે પાણી પીવાના ટેપી ટપલીપ પડી રહી છે, જેથી કરીને આપણે આ જેમ બને એમ આપણે આ સારું પાણી પીવા માટે આપણે પ્રદુષિત પાણી ન કરવું જેથી કરીને આપણે સ્વસ્થ પાણી અને સ્વાસ્થ્ય માટે પણ આપ સારું રે અને આપણે સારું પાણી પીએ તો આપણને પાણી આપડું તો રહી જ છે જો જેમ જોવા જઈએ તો આપણે પાણી વગર જીવી શકતા નથી. એટલે પાણીની પરિશ્રમથી આપણે બચવી ના શકે. શક્ય બ શક્યતા કરવા માટે આપણે જ પ્રયાસો કરવા જોઈએ જેથી કરીને આપણે પાણી પ્રદુષણ ન ન કરી શકીએ થી કરીને આપણે જેમ પાણી નુ પ્રદુષણ અટકાવવા જોઈએ જેથી કરીને આપણે પાણી સ્વચ્છ પી શકીએ અને જે આપણે પાણી ન નુકસાન થાય એનાથી આપણે ધોર પાણી પીએ છે, આપણા પ પશો પક્ષી પાણી પસે જેમ કે તમે તડાવો હોય છે ત્યાં પાણી પ્રદુષિત થશે તો ચકલાઓ છે પક્ષીઓ છે દોરો છે એ પીઈ છે તો નુકસાાન થાય. એટલે
મમ્મી મે રિચાર્જ કર્યા ત્રણ વર્ગ પ વા તમારી વાત એકદમ સાચી છે. ત્યારે તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ અત્યારે જે ઘણા લોકો હોય છે જે. ઉચ સામાન છે જેમ કે જેમ કે ઘણા બધા. નુકસાન થઈ રહ્યું છે તેના કારણે પૂજા ન સામાન હોય છે તે પણ. ત્યાં નદીમાં ફેકી જાય છે જેના કારણે નદીમાં ઘણી બધી જે જીવો રહે. છે જેમ કે માછલી અને ઘણા બધા. પ્રકારના જીવો રહે છે તો એઓને ઘણી બધી તકલીફ થાય છે અને અત્યારે તમે જોવા જાવ તો. પાણીમાં જયારે ગંગા માતાનું છે. આપણે જાણીએ છીએ ગંગા માતા ને એકદમ શુભ કહેવામાં આવે છે અને ત્યારે તેના પા સ્ટ લેવામાં આવી હતી. ત્યારે તે પાણી. હા. જે દરાવામાં આવ્યું હતું તો તે અત્યારે ખુબ જ નુકસાનકારક કવાય છે. ગંગા માતા જેને આપડણે ખુબ પવિત્ર માનીએ છીએ.
હ્. તમારે કઈ રીતે તેમ ગંગાનું પાણી આપણેે માતા ગણીએ છીએ તમે જાણો છો કે ગંગામાં. એ પણ જોયું જ છે સોશિયલ મીડિયા તરફથી થ્રુ. તો મને પણ મને પણ જોવા મળ્યું કે ત્યાં ન પાણી પ્રદુષિત એકદમ પ્રદુષિત. જે જીવ છે ગંગા માતામાં જે આપણે સ્નાન કરીએ છ છેએ. લોકો ક્યાંથી ક્યાંથી આવીને સ્નાન કરે છે તનું. ગંગાધર જળ નું પાણી એકદમશુ પ્રદુષિત થઈ ગયલું છે જે. આપણા જેવા લોકો છે. છે અને જે કંપનીઓ દ્વારા પાણી ન કેમિકલો જે છોડી મુૂકવામાં આવે તેના દ્વારા પ્રદુષિત. થાય છે, જેમ કે ગટરો છે ગટોરોનું પાણી છોડી મકવામાં આવે, જેથી કરીને પાણી પ્રદુષિત થઈ જાય છે જેથી કરીને આપણે પ્રદૂષિત પાણી દ્વારા આપણે જે પાણી પ્રુદુષિત જે ગંગા, જે નદીઓ છે. તળાવો છે અન્ય વસ્તુઓમાં છે, તે ગમે ત છોડી મુૂકવામાં આવે છે. જેથી કરીને પાણી પ્રદુષિત થવા મળે અને જીવો ત્યાંના જીવો જે રહે છે તેને પણ દુષિત થાય છે, અને આપણા જેવા લોકો જેમ કે કપડાં ધોવા માટે જાય છે, અન્ય વસ્તુ માટે. અન્ય વસ્તુ ની જી તમને તમારો અવાજ નહી સાંભળાય રહ્યો. બાંધ હ મારોવા તમારી વાત સાચી છે, જેમ તમે કીધું તેમ
કે આપડે પ્રદુષણ પાણી ન કરશો તેમ આપણને પાણી ન જે ઉપયોગ કરવામાં આવે તે ઉપયોગ થશે જેથી કરીને આપણા રુચિના જીવનમાં પાણી ન તો મહત્વ ું છે જેથી કરીને આપણે પાણીને આપણે કેવી રીતના પાણી વગર જીવીશું. આ બાબતે આપડે પણ ધ્યાન આપવું જોઈએ. અને લોકો એ પણ માનસિક રીતના આપણે વિચારવો જોઈએ. જેથી કરીને આપણે જે પ્રદુષિત પાણીમાં ગમે તે કચરો નાખી જાય. જે આપણે પાણીને ગમે તે ગમે અથવા બીજું પણ પાણીમાં અન્ય વસ્તુ નાખીને આપણે પ્રદુષિત પાણી કરીએ છીએ. જેથી કરીને આપણે પાણી પ્રદુષિત થશે તો પછી આપણે જીવનું સીવાનો મૂલ્ય નો અર્થ આપડે જે પાણી વગર નો એને પાણીનો લોકો હમણાં ટોમેટોમાં યુઝ કરે છે જેથી કરીને પાણી વધારે પતું યુઝ થવા અને તેમાં આપણને ઓછું યુઝ કરવા માટે આપણે પાણી ન હમણાં વધઢાર વતી જરૂર હોય છે જેમ કે તમે જાણો છો એટલે આપણે પાણીને પ્રદુષિત કરવાથી અટકાવવું જોઈએ જેથી કરીને આપણે નદીમાં અથવા
જે કચરો ફેંકી એ ના ફેંકવો જોઈએ અને જે આપણે કચરા પેટી એનો જે કચરાઓ પને મકલી એ કચરામાં નાખવો જોઈએ અને જે આપણે પૂજા સામગ્રી કરીએ એ પણ પૂજા સામગ્રી પ્રે પછી તે કચરો આપણે ડસ્ટબિનમાં ફેંકીને તેને આપેધી રીતના પૂરું કરવો જોઈએ અને ફૂલો જ ફેંકે છે અન્ય વસ્તુ તો ફેંકીને આપણે ગટરો પાણી જાય ને એ પણ જાય છે જેથી કરીને એ વસ્તુ ના જ મોકલવો જોઈએ જેથી કરીને આપણે પાણીને પ્રદુષિત કરવાથી અટકાવી શકે તો એટલે તમારે શું કે બાારબતે
તમારી વાત સાચી છે જેમ તને કીધું તેમ આપણે પંદર પાણીથી અટકાવવું જોઈએ જેથી કરીને આપણે જે કચરો ફેંકી કચરા પેટીમાં નાખો જે અન્ય વસ્તુઓ છે તે ને જે ગટરો દ્વારા જે આપણા નદીઓમાં વિ થાય છે એને અટકાવું જોઈએ જેથી કરીને આપણે જે કચરો હોય તે કચરા પેટીમાં નાખીને આપણે જેથી કરીને પાણી ન પ્રદુષ જેમ કે કેમિકલો નિશ એમાં વધારે આવે છે આપણે આ બધું વસ્તુમાં ધ્યાન રાખવું જોઈ તો તમારે શું કવું એટલે મારે તો એવું જ કેવું છે કે આપણે જેમ બને તેમ આપણે જે ગંદા પાણી નો નિકાલ સરખી રીને આપણે કરશો તો આપણને જે ગટરો દ્વારા જેું ગંદુ પાણી તે આપણે જમીન ખોડીને આપણે અંદર કરને ટ્રાન્સફોર કરીને આપણે અંદર નદીમાં જવાથી બચાવી શકેાય છે અન્ય વતુથી આપણે જેમ કે તમે જાણો છો કે
આપણે જેમ બને તેમ એટલું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે અદિત પાણી નાથ આવવું જોઈએ મારે તેવું જ કેવું છે હ એાર આમ જેમ કે કંપનીઓ જે કેમિકલો છોડે છે જેના દ્વારા એ લોકોલ કરીને કરીને એ લોકો પાણીમાં જે કેમિકલો છોડે છે એ પાણીને યોગ્ય રીતના છોડવા જોઈએ જેથી કરીને કની ન જે પાણી પ્રદુષિત થવાની જે એ લોકો દ્વારા છોડવામાં આવે છે અને તે દ્વારા કંપનીમાં ઘુસી જાય છે જેથી કરીને આપણે આ વસ્તુને પણ ધ્યાન આપવું જોઈએનીને
જ્યાંથી આપણે જે જિલ્લા માંથી જે ઓર્ડર મળે તે્યાંથી પણ મારે તેવું જોવું જોઈએ કે કંપનીઓ આવે તેને યોગ્ય રીતના જે પાણી અનો નિકાલ હોય તે